તમે
હલો હલો હલો
હલો
હા બસ મજામાં તમે કેમ છો અવાજ નહી આવતી હતી.
હા કઈ નઈ હવે આવે છે ને
હા આવે છે આવે છે.
ઓકે. કેમ છો તમે?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં તમે
તમે પણ મજા ઘરે પણ બધું બધું બરાબર છે, બાકી શું ચાલી રહ્યું છે.
ના હમણાં તો કઈ નહી હમણાં થોડી વ્યસ્ત છું કામમાં કારણ કે કોલેજ આવવાનું કોલેજ થી પછી ઓફિસે જવાનું ઓફિસેથી પાછું ઘરે આવવાનું
હમ હા હા એલે લાગ્યું કે છે ને
હા બહુ થાક લાગે છે.
આજકાલ તો મને પણ સમય નથી મળતો ઘર બાળકો અને એ બધામાં હું પણ બહુ જ વ્યસ્ત રહું છું.
અચ્છા તો આનો મતલબ હવે આપણે એવું માનીએે કે આપણે સમયને બરાબર સાચવી નથી શકતા આપણે પ્રોપર મેનેજ નથી કરી શકતા.
હા એવું એવું મને પણ લાગે છે કે આપણે સમયનું મેનેજમેન્ટ નથી આપણું સમયનું આપણના માટે એ આપ આપડે ધ્યાન રાખવું પડશે હમ
એ તો વાત છે. પહેલા તો મતલબ છે ને મે પહેલા બહુ ગડબડ કરતી હિય તીક કે ટાઈમ બરાબર ટાઈમ પર ઉઠવાનું નાય કોલેજ નું ટાઈમ નું એ ઠેકણો નાહી ઓફિસે થોડું લેટ પાસ થઈ જાય.
હમ
આવ બધું થતું હતું બટ હવે થોડુંક શું સુધર્યું છે.
હા એ આપડે બધા આપડા દિવસની પૂરી પ્લાનિંગ બનાવી દઈએ ને કે મારે આટલા વાગ્યા ત્યા આટલા વાગ્યા સુધી આ કરવું છે મારે સવારે છ વાગે ઉઠવું છે સાત તો અગર સુધી રેડી થઈ બ્રેકફાસ્ટ કરવું છે સાડા સાતે જવું છે આમ આપણે ટાઈમ બનાવી દઈએ ને તો આપણું બધું સમય સર ચાલશે
અચ્છા તો મતલબ પેલા આપડે ટુ ટુ લિસ્ટ બનાવવાની કર કરવાની એટલે સવાર થી લઈને આખા રાત સુધીનું કામ લખી લેવાનો
હા હા
હા અને પછી એને ફોલો કરવાનો શું આ મદદરૂપ થાય છે તમે કોઈ દ વાર કર્યું છે
હા હું ઘણી વાર કરું છું પણ કોઈ વાર એવું થઈ જાય કે નહી થાયે થાય આપડે વિચાર હાલો હલો
હેલો
અવાજ આવે છે
હલો હલો
હેલો
હા હા બોલો સાંભળું છું હલો હલો હલો
હા તમારો અવાજ જતો રહ્યો હતો
આવતો હતો
અચ્છા તમે શું કીધું શું આ મદદરૂપ થાય છે
હા હા થાય ને કેમને મદદરૂપ થાય પણ કોઈક વાર આવું થઈ જાય કે આપ આપણે આપડ વિચાર કરીએ કે સાત વાગ્યા સુધી આવું કામ કરીએ પણ બીજું કંઈક આવી જાય તો ન પણ થાય એવું બની જાય હવે આજકાલ આપણે ફોન પણ યુઝ કરતા થઈ ગયા છે તો મને એમ લાગે એમાં થોડો ઓછો કા અ ટાઈમ કરીને આપણે આપણા કામમા વધારે ધ્યાન આપવું પડે
બરાબર મને તો ખબર એવું તું કે આપણે ફોનમાં છે ને બે મિનિટ માટે ફોન લઈએ અને બે કલાક ક્યાં ફોનમાં જતા ર ખબર પણ નહીં
હા કારણ કે આ ઇન્સ્ટાગ્રામ છે આપ આપણા ફેસબુક છે એમાં આપણે સ્ક્રોલ કરતા રહીએ કરતા રહીએ કલાક બે કલાક ક્યાં જતા રહીએ આપણને ખબર પણ નહીં પડે
હા તો સાચી વાત છે તો સમય બગાડવાનો સૌથી મોટો કારણ કારણ લાગે છે
હા મોબાઈલ જ છે મોબાઈલ નહી સોશિયલ મીડિયા છે
બરાબર એ સોશિયલ મીડિયામાં વધારે કરીને ઇન્સ્ટાગ્રામ
હા હા એ બધી તો છે કારણ કે આપ ઇન્સ્ટાગ્રામ પર બેસીએ અને થોડાક આપણે ક ચાલો બે મિનિટ ફોન લઈને બેસું થોડો ટાઈમપસ કરું એ બે મિનિટના ક્યારેય બે કલાક થઈ જાયને આપણને ખબર પણ નહીં પડે કારણ કે આપ આપણું એમાં એટલું આપણું ટાઈમ વેસ્ટ થ જાય હા અને ઇન્સ્ટાગ્રામ એવું જ છે બે ત્રણ કલાક તમે મોબાઈલ જોતા જ રહેશો જોતા જ રહેશો એમાં જ આપણું બધું મેનેજમેન્ટ બગડી જાય છે બે મિનિટના બ્રેકના ચક્કરમાં આપ બે કલાક જતા રહે છે
બરાબર તો આપડે એના માટે શું કરવા જોએ કે આપણે ઓલું ટાઈમર લગાવવા જોઈએ સ્ક્રીન એક્ટિવિટીમાં કે આ સ્ક્રીન આફ્ટર ટેન મિટ ફિફ્ટી મિનિટ્સ બંધ થઈ જશે
હા તમે આ વાત બરાબર કીધી હા આ વાત બરાબર કીધ તો મેં આ મને પણ લાગે છે કે મારે આ કામ પેલા કરવું જોઈ છે કારણ કે મારો જ ફોન ન ઉપયોગ વધારે છે
અચ્છા ઓકે તો હવે આપડે પછી એજ કરવું જોઈએ ને કે આપણે પેલા લિસ્ટ બનાવવાની એને ફોલો કરવાનું ઠીક છે સ્ટાર્ટિંગ માં થોડુંક આપને એ લાગશે અઘરું લાગશે પણ પછી જ અને સોશિયલ મીડિયાનો ો ફોન ન જે યુઝ હોય તે આપડો ઓછો કરવાનો જ બને એટલો
મોટી વાત એ કે રાત્રે વેહેલું સોઈ જવાનું અને સવારે વેલું ઉઠવાનું તો શું સવારે વેલા ઉઠીએ ને આપણે પણ ફ્રેશ રહીએ અને આપણું કામ પણ જલ્દી સ્ટાર્ટ થાય એ હિસાબથી આપણું સમય પણ બચે ને
હા વાત તો તમે ખરી કરી હા અને બીજું હમણાંના છોકરા લોકોને બી આપણે ટાઈમ મેનેજમેન્ટ નું શીખવવા જોઈએ
હા છોકરાઓને ખાસ કરીને શીખાડવું જોઈએ હા આ વાત તો તમે પણ બરાબર કીધી આપડા છોકરાઓને આપણે આપણું સમય નું મહત્વ પેલા શીખાવવું પડશે
હા હા મને તોવું લાગે છે કે અમારી અ જે ઓલી સ્કૂલ કોલેજો હોય ને તેમાં સેમિનાર સેમિનાર લેવા જુવે ટાઈમ મેનેજમેન્ટ પર અને નાના નાના બાળકોને એના માટે શીખવવું જોઈએ કે કેવી રીતે આપડે ટાઈમ મેનેજ કરી શકે
હા.
હા. અને કોઈ કઈ વાર તો મને એવું લાગે છે કે આપડા ચોવીસ કલાક આપણને ઓછા પડે છે.
હા એ તો તમે વાત બરાબર કીધી એ નથી લાગતું મને પણ એવું જ લાગે છે કે ચોવીસ કલાક ઓછા પડી જાય છે. એમાં સૌથી મોટો તો મોબાઈલ જ આપડો ટાઈમ વેસ્ટ કરે છે.
બરાબર મને છે મે એક વાર ને અમારી સ્કૂલ માં એક ટાઈમ મેનેજમેન્ટ નો સે સેમિનાર હતો તો ત્યાં મેં અટેન્ડ કર્યું હતું ને તો ત્યાં એક ટેકનિક બતાવી હતી
હમ.
અ જેનું નામ છે પોમોડોરા ટેકનિક કરીને. તેમાં એવું કીધું હતું કે તમે તમારું કામ હોય તે પચીસ મિનિટ કરો અને પાંચ મિનિટ
બ્રેક લેવો હા. પણ એ બ્રેકમાં જ આપણું ટાઈમ વેસ્ટ થઈ જાય હું તમને શરૂઆતમાં જ કીધું કે પાંચ મિનિટ એટલે પાંચ મિનિટ ન જ બ્રેક લ્યો પાંચથી દસ મિનટ નો બ્રેક લઈ લઇ લ્યો. પછી એમાં આમ નહી થયું કે કલાક વીતી જાય દોઢ કલાક વીતી જાય એમાં પછું આપણું બધું મેનેજમેન્ટ હલી જાય.
હા તમે સાચી વાત કરી એમાં એવું કીધું હતું કે અગર તમે કઇ કંઈ ઘરની સાફ સફાઈ કરો છો તો તમે અડધો કલાક પચીસ મિનટ સાફ સફાઈ કરો પાંચ મિનિટ પોતાના શરીરને મેન્ટલી ફિઝિકલી બધીરીત આરામ આપો એમા મોબાઈલ યુઝ ના કરો મોબાઈલ યુઝ કરશો તો તમારા પાંચ મિનિટ નું
હા બે કલાક બની જશે. તો હું તો મારે નક્કી જ કરી દીધું સવારે ઉઠું છું. અ ઉઠી ને, આપણું જે છોકરાને સ્કૂલ મો. આમ કરો અને ઘરનું કામ પતાવી દેવું. ત્યાં સુધી ફોનને હાથ જ નથી લગાડતી. કોઈનું ફોન આવી જાયને તો હું આમ જ કવું છું કે હું પછી વાત કરું. કારણ કે ફોન પર વાત કરવા પણ આપણે બેસી જઈએ અને તો એમાં પણ આપણો ટાઈઇમ તે જાય તો હું એ ત્યારે પણ આમ જ કેવું છું કે હું ઘરનું કામ પતાવી લઉ પછી આરામથી કરીશ ફોન. હું આવું બતલબ નિયમ હવે જોઉં છું કેટલું એને ફોલો કરી શકું.
હા આ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં થોડું આગરું લાગશે.
હા થઈ જશે કારણ કે પછી બપોરે તો આપડે સ્ છોકરાઓનું સ્કૂલથી આવવાનો ટાઈમ થઈ જાય તો એ સુધી આપણું કામ જ ચાલતું રહે તો છોકરાઓનું ક્યારે કરવાના આપણે તો મારું ઘણી વખત આમ થતું હતું કે બે અઢી વાગ્યા સુધી છોકરાઓ આવે ત્યાં સુધી મારું કામ પણ નહીં પતું ટેલું હોય પછી એમને પણ પ્રોબ્લેમ થાય અને પછી સાંજ સુધી એ ચાલે એટલે હવે હું નક્કી કર્યું છે કે પહેલાં ઘરનું કામ પટાવી દઉં છોકરા આવે ત્યાં સુધી પછી બપોરે રેસ્ટ અને સાંજે પાછું આપણું એ જ કામ રૂટીન અને હું પોતાના શરીરમાં પણ ધ્યાન આપ રની પોરમાં થોડું નીચે જાવું, ગાર્ડનમાં વોક વોક કરી આવ. વધો એક કલાક. આમ પણ હું વિચાર કરું છું.
ઓકે બરાબર. થોડું આપડણે ફિઝિકલ એક્ટિવ ટી પણ રહેેવા જોયા. હા હા અને પેલી વાત તો એ છે કે આપડે ભલે આપણને આટલું બધું કામ હોય પણ આપડે મલ્ટીટાસ્કિંગ નહી કરવાનું. એટલે બધું એક
નાઈ નાઈ નઈ નઈ એ નથી કરવાનું. એ તો કોઈ દિવસ નહી કરવાનું. ભલે ધીરે ધીરે કામ કરવાનું. કલાકના બે કલાક લઈ લેવાના પર આપણે આમ વિચારીએ કે ચાલ હું આ પણ કહી લઉ આપણે કહીલઉ આ કલો એક જોડે કંઈ જ કામ નહીં કરવાનું પહેલાં એક કામ પ તાવાનું રેસ્ટ લેવાનું પછી બીજું કામ કરવાનું.
હા નહી તો પછી પેલું જે અગર સાથે કરશો. તો બધા કામ તમારામાં એટલી ક્વલિટી વર્ક ની આવ છે જેટલું
હા કરીને આવે. હા અને ધીરે ધીરે આરામથી હા. તો આપડું શરીર પણ સારું રહીયે અને આપણે વિચારીએ આ કરીએ આ કરીએ ફટાફટના ચક્કર માં બધી ગડબડ પણ થઈ જાય છે. કામમાં પણ.
હા તમે વાત તો સાચી કરી. આપડે એક કામ કરું છે. આપણેે છે ને આપણું વીકલી પ્લેનિંગ કરવું જોઈએ કે આ સોમવારે મેં આજે આ કામ કરીશ મંગળવારે આ, બુધવારે આ, એમ કરીને પછીને ફોલો કરવાનો.
હા એ વાત પણ બરોબર
હા હા તેના પછી આપડી વર્ષ લાાઈફ બેલેન્સ બી બરાબર રેય અને ટાઈમ મેનેજમેન્ટ પણ થઈ શકે.
થઇ શકે.
હા તો હા તો અવે ર હા ચાલો પછી રવિવારે આપડે મરીયે મલીએે.
હા હા ચાલો મડીએ ને આપડે આખી હા આખા અઠવાડિયને આપણે લિસ્ટ બનાવીએ. કે આપણે શું શું કરી શકીએ. આ બધી બાબતમાં
હા.
હા ઠીક છે. ચાલ મળીએ પછી આપણે જય શ્રી ક્રિષ્ના હા.